હલોવ.
હલો હલો.
હા નમ્રતા બેન?
હા અવાજ આઈ ર જ છે તમે?
હા મને અવાજ આવેરી છે કેમ છે?
હા મજામાં તમે?
હ સારું છે.
હમ.
બાકી કઈ જોયું.
હ કઈ જોયયો થોડી સઈ અને પછી અ ઘરું કોમ કીધું તું ને છ ઓઈ કીધું તું ઓર કઈ કર છે.
અ આ આજ આપણ આજ પણ દહેવાનો ના મત વિષય વ થોડા વિચાર પ્રસ્તુ કરવા માંગો છો.
હા હા તહેવાર વિષયમાં તેજ કરનો છે ને.
હમ હમ હ.
હમ.
ભારત વિવિધ સંસ્કૃતિઓ પરંપરાઓ અને ધર્મો ન દેશ છે. હમ. છે. એ વર્ષ દરમન અનેક પ્રકારના તહેવારો આજમાં મા આવે છે. તહેવારો માત્ર આનંદ અને મનોરંજન માટે નથી જ છે. પરંતુ તે આપણા મનમાં પ્રેમ એકતા સંસ્કાર અને સકારાત્મક લાવવાનું કાર્ય કરે છે ન.
હા ત્યવાર આપણા જીવનને રંગીન બનાવે છે, રોજિંદા જીવનમાં, કામકાજ અને જવાબદારીઓના કારણે, માનસ થાકી જાય છે. છે.
ત્યોવાર થકાન દૂરી કરી ને નવો ઉત્સાહ અને ઉમંગ
આ ર પલાના બધાં સદસ્યો એક સાથે સમય પાર કરે છે, જેથી પરિવારમાં પ્રેમ અને સમજ વધે છે હે ને.
સાચું કહ્યું તમે આપણા દેશમાં તો દેખો, દિવાળી, હોળી, નવરાત્ર ઉત્તર, નારાયણ, જન્માષ્ટમી, રક્ષાબંધન ગણેશ ચતુર્થી. ઈદ, ક્રિસમસ, માંવિર્જયતી અને ગુરુ પૂર્ણિમા જેવા અનેક તહેવારમાં ઉજવણામાં આવે છે. પ્રત્ય કહેવાનું પોતાનું એક વિશષ મત્ છે.
સાચી વાત એ, દિવાળી પ્રકાશ અને આનંદ બ નત દિવસે આપણે ઘર સાફ કરીએ, છીએ દીવા બગ ટીવી છી અને, અંધકાર પર પ્રકાશ ની જીત નો સંદેશ મલે છે.
સાચું ક્યું તમે, હોળી રંગો નો તહેવાર છે, તે પ્રેમ ભાઈ ારા અને આનંદ ફેલાવે છે હોળી આપણો શીખવાડે છે અને મનમાં લા દોષ અને, કટુરતાને ભૂલાવી દેવી જોઈ છે.
ના સાચી વાત હ, નવરાત્રી ગુજરાત નો, અ સર્વાદ એક લોકપ્રિય તહેવાર છે, આ દિવસોમાં માતાજી ને આરાધના કરવામાં આવે છે, ગરબા અને દાંડિયા દ્વારા, લોકોમાં ઉત્સાહ અને એક તા જોવા મળે છે.
સાચું વાત ક તમે ના દેખો, ઉત્તર નારાયણ આપ આપણે આકાશમાં પતંગ ઉડાવતા અને આનંદ આપે જ છે. આ પર્વ આપણે આનંદ સાથે સ્પર્ધા મિત્રતા અને ઉત્સવની ભાવના શીખવડામાં શીખવા આવડે મલે જ છે.
હા ત્યારે આપણે આ સંસ્કૃતિ અને પરંપરાઓને જીવંત રાખી છે ને આજના આધુનિક યુગમાં પશ્ચાત સંસ્કૃતિનો પ્રભાવ વધી રહ્યો છે. પરંતુ ત્યવાારો દ્વારા આપણે આપણા આ મૂલ્યો અને સંસ્કારો સાથે જોડલિયા રહીએ છે.
હમ્મ સાચી કહી તમે અને તહેવાર સમાજ માં એકતા લાવવાનું કાર્ય પણ કરે છે. અલગ-અલગ ધર્મ જાતિ અને ભાષાના લોકોના એક દિશાના તહેવારોના માગ માં ભાગ લેજ છે. ને તો આ આથી ભાઈચારાની પ્રેમ અને સામાજિક સ્વાદ બધે જ છે. સમાજમાં શાંતિ અને સભ્રતા સ તો ત ના જાળ બી રાખવા મ
હા સાચી વાત હૈ. ત્યારો નો મહત્વ કાફ આનો છે સાચી વાત અમે ત્યોંહરો આર્થિક દ્રષ્ટિ પણ મહ ત્વ ધરાવે છે ત્યોહાર ધર્મ ના બજારોમાં ખરી ખરીદી વધે છે ત્યાર અને દુકાનદારો કરીગરો મીઠાઈ વાલો વસ્ત્ર વ્યાપારીઓ અને નાના ઉદ્યોગને રોજગાર મલે છે આ રીતે દેશની વ્યવસ્થા ને પણ લાભ થાય છે હેને.
હમ્મ. તહેવાર આપણો દાન સેવા અને મનાવતા નો પાઠ પણ આવે છે ઘણા લોકો ગરીબ બને વસ્ત્ર અન્ન અને આવશ્યક વસ્તુઓ આપીને મદદ કરે છે ના ત સમાજમાં સહાનુભૂતિ વધે છે.
હા સારી સારું. આજકલ ટે ટેકનોલોજી ના યુગમાં લોકો મોબાઈલ અને સોશિયલ મીડિયા માં વધારે વ્યસ્ત રહી ગયા છે. અ તહેવારો આપણે જી પરિવાર અને મિત્રો સાથે રૂબરૂ મલાવનો અવસર આપે છે સાથે બેઠીને વાતો કરીને આનંદ મનાવનો અને સબ સંબંધ મજબૂત બનાવનો માં ત્યવારો મદદ કરે છે.
સાચું હોય તને ને આપણો તહેવાર ને તો દેખો પર્યાવરણ એ મિત્ર તરીકે ઉજવણા જોઈએ ફટાકા ઓડા ફોડવા પ્લાસ્ટિક નો ઉપયોગ ટાળ વો અને સ્વચ્છતા જાળાવી રાખવી જોઈએ ને આથી આપણે પ્રકૃતિની સુરક્ષણ ય થશે અને આ આંગામી પોઠણી મારે માટે સા ળા વાતાવરણ નો વારસો મળે છે.
હા સાચી વાત એ મલે છે આ અંતમાં હું એટલું જ ક હિ કે તવારો આપણા જીવન નુ અમૂલ્ય ધન છે તે આપણે ખુશી પ્રેમ એકતા સંસ્કાર અને માનવતા નો સંદેશ આપે છે. આ તાયહારો બીના જીવન નિરસ બની જાય જ્યારે તહેવારો મન જીવનમાં નવા રંગ ભરી દે છે હે ને.
હમ્મ સાચું કહ્યું તમે આને દેખો એ તો આપણા આપણે વૃદ્ધા મળીને પ્રેમ સંદભાવના અને ઉત્સાહ માટે આપડો તહેવાર ઉજવીએ. પણ દેખો આજ કલ તો અ જો મન્ત હૈ જો આપણા આપણે વ્યસ્ત થઈ ગય છે મારે કામ એ મારે બિઝનેસ એ મારે નોકરી યે
સાચી વાત તો તહેવાર મેં તો મનત મળી જાય છે ને
હમ્મ.
હમ્મ હમ્મ હું તો ઓર આપણી સંસ્કૃતિ ને બરગદ રાખ્યા છે.
હમ્મ. એ આપણો જે હોય એ પરિવાર છે ને જો આપણી સંસ્કૃતિ પણ મળે છે આપણા જો નાનક નાનકા બાળક વગેરે છે ને તો આપને શીખાય મળે છે. નાય તો અ બધું ને નય નહી દેખે ના આ તીજ તહેવાર વગેરા. આપણ પણ સેલિબ્રેશન ની કરા તો આપણે બાાર પણ કઈ કરે.
સાચી વાતે હ અ તહેવાાર મનાવણો ભી જાદા જ જરૂરી પડ્યું છે કયુકી અ ની બનાવવાની તો પછી પછી છોકરાનું કોટ શીખવાને મલી
અને છોકરાને શીખવાને નહિ મળી. ને પરિવાર એકતા નય મળી. એને પર્યા કોઈ બહાર ને રહ્યા તું. તો અં તહેવારો માટે તો ઘરે આવતા અને હેંગ મળી જતા ને.
હમ. સાચું કમ પણ આજકાલ ના તો બુ્ધિ નથી સે એ મને ટાઈમ નથી મારે કામ હે.
હા સાચી વાતે.
હ પણ તહેવાર પણ આપણે માસ્થી ઉત્સાહે ક્યાં ઘર આપન સફાઈ વગેરે કરું છું. આપણે એ સામાન લાણું ને વધારે કઈ ઘટી ગયો છે. તો એ કામ એ મીઠાઈ ભણવા એ. નવીન નવીન પ્રકારની દો આપને જો સંસ્કૃતિ મે જૈ લાપસી હૈ શીરો હોય કઈ પણ મિષ્ટાન અ મીઠું મિષ્ટાન વેજૂ બનાવા તો વો ઉસમેં ઉનમેં ફરક પડી ગઈ છે ના
હા સાચી વાત હૈ.
હમ.
તેહવાર તો આપણા જીવનની રૂપરેેખા છે. તેવર સંસ્કૃતિ બરગત રહે. તેવહરુ તો આપણે સંસ કાર જીવિત રેવ. સબ રેવે હેના.
હમ્મ. મનોરંજન માંથી જ થાય. ને પરંતુ આપણા જીવનમાં પ્રેમ, એકતા, સંસ્કાર અને સકારા ત્મક તો કાર્ય કર જ છે જ ના
તહેવાાર આવે તો આનંદ બી તો આવતું હોય નહી. એક ઉમંગ ભરી રેવે ને કે તોહાર આઈ જોએ તો આપણે ઉમંગ રહેવે કે તયોહાર મે સબ એકતા મલિન રેન હેંગ પરિવાર મલિને હે
હમ સબ સાચુંએ.
હમ સચો કહે તને. તહેવાર તો દેખો તહેવાર છે. હમ ન નહી નહી. કપડે પહે ને, જ્વેલરી પહે ને, તૈયારી જવું.
હમ!.
હમ. તમે પણ સારું વાટે. છે હમ.
હમ!
એ તો ગુજરાત ર આપ દેખ એ. આપડે એ સંસ્કૃતિ દેશમાં દ ગુજરાતમાં એ તો લોકપ્રિય ત્યોહાર. તો જો દેખો અ આપને તો એ તો કરનોે સે.
સાચી વાત એ. એને ત્યોહાર મનાવાણ તો એક મતલબ એકકતા એ નહીં. અ તહેવાર તો આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા એના જેવીિત રાખે છે. તહેવાર તો તહેવાર. મિલન બલે બલે છે.
હમ! ને પતંગ ઉડાતા ના દે આનંદ આપે છે ને? આપને પણ. હે કે નહી?
હમ ઘણું આનંદ આવતું છે કે તને તો હમ
હમ. ઠીક હે બેન તમારી વાતે વાત કર બ સારું લાગે અચછા મેરે ફહોન કો ચૂસ
હ મને બી ગુંનું સાચું લાગો.
જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણા